જય શ્રી કૃષ્ણ, કેમ છે મજામાં શું તમે કેમ છો?
બસ અમે પણ મજામાં છીએ, બોલો બસ કઈ નઈ અમે અત્યારે ખાઈને ઉભા થયા છે ને બેઠા છે,
સારું છે, અમે બી એમ જ છીએ કે અમે શું છે છોકરા લોકોની રજા છે, ને બધાની તો કે આજે અરે ઘરનું નથી કારણ તમે કઈ બહારનું બનાવીને આપો મંગાઈને. પછી એને ડોસો બગીચા પ્પા બધી ખાવી છે, બધા છોકરા લોકોને એમના એ રમે છે, મજાને
એમ છે હમ્મ
કરીએ છી આજે આ ટોપિક ઉપર વાત કરવાની છે, કે તમે તમે ડ્રેસ મટીરિયલ લો છો તમને વધારે સારું જોશે કોસ્ટ કોસ્ટ માટે તમને રેડીમેડ લોજો તમે હા સારું રહેશે ઠીક છે,
હમ્મ હમ્મ ઠીક છે,
તમે જો અમે થોડા દિવસ થોડા દિવસ પહેલાની વાત છે, કે અમે શું છે ડ્રેસ મટીરિયલ લને્યા હતા બધા લોકો મારા ફ્રેન્ડ સર્કલ ના હતા પણ શું છે, કે એમનું બહુ કોસ્ટલી આવ્યું હતું પણ આ છે, કે જે છે એમ થાઉઝન્ડ રૂપીસ ન પડ્યો હતો. વન ડ્રેસ હે પછી એમને સ્ટિચિંગ કરાવ નાખી પછી સ્ટિચિંગ કરવા માટે એને આપ્યું હતું, એમને વધારે કોસ્ટલી પડી ગયું હતું, પણ એમ જોવા જાવ તો આ લોકોનો વિચ્વાસ એમ થાય છે કે જે કોસ્ટલી પડે છે, પણ વાંધો નહીં પણ એમની ફિટિંગ નું થઈ જાય છે, એમ છે કે એમનો સારી રહે છે, મને ક્વૉલિટી સારી છે આ બધું છે પણ હું જ્યારે કહું કે તમે રેડીમેડ લો આમાં તમે વધારે સારું રહે કેમ કે તમે સ્ટિચિંગ લાવ તમે સ્ટિચિંગ કરાવો તમારું સાઈઝનું થાય ન થાય, કેવી રીતે તમને કમ્ફર્ટેબલ લાગે ન લાગે તમારે પ્રમાણે છે, તમે મોલ જાઓ છો તમે શોપો તમે રેડીમેટ લઈ લો અને તમારો રેટ બી સારું પડી જશે અને તમે વાંધો ન અમે કન વસ્તુને
હમ તમારી વાત એકદમ સાચી છે, કે દેખો અત્યારે ડ્રેસ મ રયલમાં શું છે, કે કેટલી કંપની જે છે, તે એકદમ સારા પ્રકારનું અને એકદમ આપણેને કમ્ફર્ટેબલ લાગે એવું કાપડ બનાવે છે, અને કેવી કંપની એવી છે, કે જેનું કાપડ એકદમ પાતું હોય છે, તેના મટીરિયલમાં બી કઈ મજા હોતી નથી, અને એ આપણે મતલબ જયારે કપડું આપણે સીવા નાખીએ અથવા તો જયારે પહેરવાનો વારોો આવે ત્યારે કપડું ફાટી જાય છે, તો શું છે કે એવા કાપડમાં કંપની છે, ને એવું કઈ કશુંક બનાવતી હશે કે કંપનીમાં એ કાપડ સારું બનતું નથી, એટલે મેં તો એવું જ માનું છું, કે કાપડ ખરીદવા કરતા જે આપડે તૈયાર કપડા હોય છે, તેમાંથી સારું કાપડ જોઈને કપડાં ખરીદીએ તે પણ સારું કહેવાય કારણ કે શું છે, કે આપણેે ઓનલાઈન માલ મંગાવીએ તો આપણને ખબર નથી કે માલ કેવો આવે છે, કે ધારો કે આપણે કોઈ કંપનીમાંથી માલ મંગાયો હોય કાપડ નો અથવા મટીરયલ નો તો આપણને એવી ખબર નહી, કે એ વ્યક્તિ એ કેવો માલ મોકલ્યો હોય, હવે કંપની વાળાનું કામ કેવું હોય, કે જો તમે વધારે પડતો સ્ટોક મંગાવો હોય, તો તેમાં કેવું હોય કે જો તમે લાખ રૂપિયાનોો માલ મંગાવો હોય તેમાં તને વીસ હજાર રૂપિયા જેવો તો જે કામ વગરનોો માલ હોય, એવો નાખ્યા આપે અને એસી હજાર જેવો તે સારો માલ નાખે તો શું છે કે વીસ હજારમાં ખોટ વાગતી હોય છે, તમારે વીસ હજાર ની એટલે માટે મેં તો એવું જ વિચારું છું, કે જો તમારે કાપડ ખરીદવું હોય તો તમે કંપની એ જઈને જ ખરીદો અને સારું ચોઈસ કરીને કાપડ ખરીદો
આ તો તમે સાચું તો વાત સાચી છે કે તમે જો અમુક અમુક ચીજો તમે ઓનલાઈન ઓર્ડર કરો છો પછી કોઈ ચીજ તમારી એવી છે કે તને સારી રીતે મળી જ જાય છે પણ કઈ કઈ વસ્તુ કઈ વસ્તુ એવી રીતે હોવીય છે કે તમને સારી નથી મળીવાની પછી તમને એનું રિટર્ન કરવું પડે છે પછી એનું રિફંડ આપ આપ પછી શું પ્રોસેસ લોંગ પ્રોસેસ થાય છે આના કરતા તમે શોપ ઉપર જઈને તમે બધી ડ્રેસ પરચેસ કરવાના કરી શકો છો તમે જોઈ શકો છો કે તમારે શું ફેબ્રિક લેવાનું છે શું તમારે સાઈઝ રાખવાનું છે શું તમારે લેન્થ રાખવાની છે આ બધી વસ્તુ તમે જોઈ શકો છો પણ હા એક છે કે તમે આ વસ્તુ કે તમે ક્યારે ન તમે કાલે ક કાલે બે દિવસ પછી તમારે કઈ જવું હોય ત્યારે તમે આ બધી વસ્તુ કામ નથી આવવાની કે તમે ડ્રેસ મટરિયલ લાવો પછી તમે સ્ટિચિંગમાં આપો પછી તમને આ શું કરે તમને સિચિ તમને ટાઈમ ઉપર નથી આપવાના જે દિવસમાં તો કોઈ બી માણસ લઈને નથી આપી શકતા આ સિચ્યુએશનમાં તમારે શું કરવું હોય કે તમે જાઓ મોલ જાઓ યા ઓનલાઈન કહો બે દિવસમાં તમે ઓનલાઈની આવી જશે આવશે ક્યારે ક્યારે કવાય તો ત ત્રીન ચાર દિવસ લગાવી જશે તો આ બી સારી વસ્તુ નથી કે તમારે કઈ જવું હોય ટુ દિવસ પછી તમારે ચાર દિવસ પછી તમે વેઇટ કરો છો એના કરતા તમે મોલ ગયા મોલમાં તમારે શું થાય હેન્ડ ટુ હેન્ડ તમને મળી જાય છે અને કવોલિટી બી સારી મળી જ તમે બ્રાન્ડ શોરૂમમાં જઈ શકો છો બીજે કઈ બી જઈ શકો છો તમારે કામ આ સર રીતે થઈ જાય છે
હમ તમારી વાત એકદમ સાચી છે કે દેખો તમે જાણો છો કે અત્યારના જીવનમાં શું છે કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે પ મીસો છે એ એવા બધી જે એપ્લિકેશન છે તે મોબાઈલમાં એકદમ પ્રખ્યાત છે કે શું છે કે એના પર સારી વસ્તુ આવે છે સારા પ્રકારની ક્વોલિટીનોો માલ આવે છે તો લોકો તેમાં ફસાય છે કે શું છે કે એ લોકોને લોકોને પણ ખબર નથી હોતી કે ચાલો આપણે ઓર્ડર કરી દીધું તેના પૈસા પણ પેમેન્ટ થઈ ગયું બરાબર ભાઈ જે દિવસે જારે એ પ લ આવે આપણે એને ચેક કરીએ ખોલીને કે આપણે જે વસ્તુ મંગાવી તેની ક્વોલિટી કેવી છે અથવા તો તમે કોઈ પ્રકારનું કાપડનુંું મટીરિયલ મંગાવું હોય કઈ ડ્રેસનું મટીિરિયલ મંગાયું હોય તો એ મટીરિયલ કેવું છે એ જોવાનું હોય છે કે જો પછી આપણે મંગાયું હોય પછી નીચે લખ્યું હોય કે પ્યોર કોટનનું હશે પછી કોઈ બીજા પ્રકારનું આવી જાય તો શું છે કે એમાં પછી મજા નથી આવતી અને મેં તો એવું જ માનું કે શું છે કે પેલા આપડે પાંચસો રૂપિયા નું કાપડ ખરીદો પાછુ તેને દરજી પહે હજાર રૂપિયામાં એમને કપડા સીવા આપો એના કરતા તો હજાર રૂપિયામાં દુકાન સારી દુ દુકાન પર અથવા તો તમે કીધે સારા મોલ પર જઈને પેર લઈ લેવી સારી
આ તો તમે સાચું કહ છો એ ભ તો થાય જ છે પણ જે બી છે કે તમે જો તમારા છોકરાઓને ક તમને જોતું હોય તો આના શું છે એમને વેટ નો થાય તમને બી ખબર છે તમારા ઘરમે બીજા બધા હોય તો એને શું છે તમે એમને ડ્રેસ મટરિયલ અપાવો છો પછી એને પસંદ આવવાની નથી તમે એને તમે ડ્રેસ જોવું જોઈયએ છે ને શોપ ઉપર જઈને તમે જોશો તમને એક નહી તમને ચ બે ચાર ડ્રેસ મને પસંદ આવી જશે તમે કહો રેડીમે હા મારે ડ્રેસ મટરિયલ નથી લેવું મારી સાથે એ એમ જ છે બધા સાથે એમ જ હોય તમા ડ્રેસ મટરિયલ સારું હોય તમને સારી કવૉલિટી મળશે તો મેં બધ કે સારી પણ તમને શું થાય કે જે મને આ ડ્રેસ જે બનેલી છે આમાં શું ડિઝાઇન કોમ્બિનેશન સારું છે અને આ મને જોશે હ પહેરીને જશું આમ થાય છે પછી આ ટાઈમ ઉપર શું છે કે સમયની કારણ કે સમયની બચત થ કારણ કોઈને પર ટાઈમ એટલું નથી કે આ વેઇટ કરી શકે કે ત્રણ ચાર દિવસ પછી મારે આ લેવાનું છે પછી પેશન્સ નથી તમે સમજો કે પેશન્સ નથી કે હવે એમને શું થાય કે મારે નયું નવું ડ્રેસ લેવાનું છે મને આજ જ જોઈએ છે આ ડ્રેસ્ટ મને સારી લાગે છે મને જોઈએ આ બધા શો કરે છે બધા લોકો બી કર છે એ કારણ શું થાય છે કે બધા મોલમાં વધારે સેલ થાય છે ઓનલાઈન વધારે સેલ થાય છે શોપ ઉપર સેલ થાય છે પણ ડ્રેસ મટરિયલ જે આપણી જગ્યા છે હું સમજુ છું કે ડ્રેસ મટરિયલ જો લે છે આનું ક્વોલિટી બહુ સારી હોય છે અને રેટ પ્રમાણે બી ઠીક છે એમની જ ક્વલિટી જે હોય છે ને એ બધી રીતે ઘણા દિવસ ચાલશે
હમ તમારી વાત એકદમ સાચી છે કે દેખો આપડે કોઈ પણ મોલમાં જઈએ અથવા તો કોઈ પણ દુકાનમાં જઈએ તો ત્યાં લખેલું તો હોય છે કે આ વસ્તુ તને ત્રીસ ટકા ઓફ અથવા વીસ ટકા ઓફ કા તો સેલમાં ત મને મળી જશે અને તેનું કાપડ પણ આપણને શું છે કે જોવા પરથી આપણને સારું લાગે છે પરંતુ દેખો જારે આપણે એ વસ્તુને પહેરીયએ આપણને કમ્ફર્ટેબલ લાગે ત્યારે આપડે એને એવું કઈ આ વસ્તુ સારી છે તેનું કાપ પડપન સારું છે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે હવે દેખો ધારો કે તમે છો અને તમે તમારા છોકરા માટે કપડા લેવા જાાવ છો તો શું છે કે તમારો છોકરો તમારી સાથે હોય તો તમારે એકદમ સારું છે કે ચાલો એના કમ્પ્લેટ માપના પહેરાઈને કપડાં લઈએ પરંતુ ર એવું બન્યું હોય કે તમે હોય તમે મતલબ તમારો છોકરો ના હોય તમારી સાથે અને ત તમારે એના માટે કપડા જોવા ગયા હોય અને સારા લાગ્યા હોય અને ખરીદવા હોય અને પછી તમે એને ખરીદીને ઘરે લઈ ગયા અને પછી એને ફિટિંગ કમ્ફર્ટેબલ ના રહ્યું તો શું છે કે પછી કઈ નક્કી ના હોય કે દુકાન વાળો બદલી આપશે બદલી આપે એટલા માટે મેં એવું જ કહ કે જયારે બી તમે નવા કપડાં ખરીદો ત્યારે છે ને એ વ્યક્તિ જે પહેરવાના છે એ વ્યક્તિને લઈને જ જવું
હા તો તમે સાચું કહ તો આ તો થાય જ છે કેમ કે છોકરા લોકોને ના લે જાવઓ અને એ ફિટિંગના માટે એમને કપડાં જોઈને છે પછી એમને આ સિચ્યુએશન તમારી ડ્રેસ મટરિયલ બહુ સારું રહેશે કે તમે એમની ડ્રેસ એને સાઈઝ ન નથી મળનવાના પણ તમે એ સિચ્યુએશન ક્યાં થયાં આવી જ કોઈનું લગ્ન થાય એ અચાનક લગ્ન ડિસાઈડ થઈ ગયું છે કે એનું વન મંથ પણ લગન કરવાના છે પછી એટલી બધી ડ્રેસો ઘરમાં હોય છે ને મારો એક્સપિરિયન્સ છે એટલી બધી ડ્રેસીસ બધા લોકોને સીવાની હોય છે તો પછી શું કરે આ સિચ્યુએશનમાં શું કરવાનું છે ડ્રેસ મટીરિયલી લે અને એનું રેડીમેટી લઈ લે જ્યાં સિચ્યુએશન એ ચ વાો તમને એક ટાઈમ ઉપર નથી આપી શકતા ને આ શાદી માટે તમારે જોવશે તો આ ત હ શું કર તમે શું કરશો તમે શું કરવાના છે તમે શું કરો તમે શોપ ઉપર જાઓ પોતાની સાઈઝ માટે જો ડ્રેસ કોમ્બિનેશન સારું લાગે તમે લઈ લો જેમે તમને લાગે કે અમ કમ ટાઈમ લાગશે આ તમે ડ્રેસ મટીરિયલ લઈ લો અને બે ત્રણ જસે તમે સિલાવાઈ મૂકી શકો છો અને અધું કા તો એવું કહું છું કે તમે જ્યાં ડ્રેસ મટીરિયલ જરૂર જ્યાં છે ત્યાં બધા લોકો બૂલે આ બહુ સારું છે ત્યાં તમને લાગે કે તમારે ટાઈમ બહુ કમ છે અમે આ ડ્રેસ મારે લેવાની છે ત્યાં તમે ડ્રેસ રેડી ડ્રેસ લઈ શકો છો
હમ સાચી વાત છે તમારી તો સારું મેં તમારી સાથે હવે પછી વાત
ઠીક છે જય શ્રી